હલો, હલો. હલો. હા ગુડ મોર્નિંગ વાહાજી કેમ છો.
બસ એકદમ મજામાં તમે કેમ છો.
બસ ફાઈન બધા મજામાં. કેવું ચાલે છે. તમારે તબિયત પાણી કેવી છે.
બસ એકદમ મજામાં તમે.
બસ સરસ ચાલે છે.
એવું રહ્યું તમારું સાહેબ વેકેશનમાં હમણાં.
વેકેશનમાં બહ ફાઇન જેવું. બધા ફરી આવ્યા. ને એન્જોય કર્યું. બધે મંદિરોમા. જી્યા બધ ફરી આવ્યા બધા રિલેટિવસ ને મળ્યા.
ઓકે, ઓકે. હું પણ હમણાં. વેકેશનમાં. હું વેસ્તાન, બાજુ ગયો હતો ફેમિલી જોડે. જરાક મંદિર સાઈડ ફરી આવ્યો. બોર્ડર વા જેવું ફરી ને આવ્યા.
બરાબર હમમ. કેવું છે ત્યાં. ફરવાનું કેવું વાતાવરણ છે. ત્યાં કેવું છે.
આમ સારું છે વાતાવરણ. ગરમી બી ટાઈમ પર ગરમી ને આમ ફરવાલાયક સ્થળો બી સારા છે. ત્યાં એકદમ બોર્ડર પર જે. એ નડાબેટ બોણે તે બાજુ. પાકિસ્તાનની રાજસ્થાન ની બધી બોર્ડરો પર
ઓકે બરાબર. તથ ત્યાં મજા આવીઈ ગયા હશે તમને.
હા, હા મજા આવી ગયા. મિત્રો સાથે ભી ગયા તા બે વખત ગયા.
તમારા મિત્રો અને તમારા સ્ટેટસ અમે જોતા હતા. તેલા ગાય ગાયને તમે ચરાવતા હતા અને બધું ઘાસ ખોડતા હતા એ બધું સારું સારું કાર્ય કર્યું હતું. તમે એ બધું જોયું મે બો સરસ કામ કરી રહ્યા હતા તમે
હા હા.
ગાય ગાય ગાય લોકોને ખવડાવવાનું ને એ બધું તો બો સારું કામ કેવાય
અને આતો આપડે ખેતરમાં થયું હતું તો બધા પછી અ ફેમિલીમાં કીધું કે ગાય મા ટે પુણ્ય જેવું થાય તો થોડું તો પછી ત્યાં ગાડીઓ આવે જ છે, આપડે વેચાથી તો ગા ડી લાવીને ગાયને એવું બધું કર્યું હતું
બો ફાઈન એ બધું કાર્ય કરવું જ જોઈએ આપડે ગાય માતા માટે
બરોબર બરોબર.
બીજ તો રાજસ્થાનમાં હમ
સકુલ ચાલુ થવાની એટલે વેકેશન પૂરું થવાનું એટલે આવી ગયા અહીયા આપડે કોલેજ બાજુ હવે કોલેજની તૈયારી કરે અભ્યાક્રમ ચાલુ થવાનો હા હવે અભ્યાસક્રમની થોડીક તૈયારી કરી લઈએ હા.
હા સરસ. ને તમારુંતો ઉમર ગામમાં બધું
હા ઉમરકામમાં બી બિઝનેસ સારો જ છે, આ બાજુ હવે ચાલ્યા કરે એબી
હમ હા. અમે એક વાર તમારા ત્યાં ઉમરગામ આવ્યા તા સરસ મજા આવી ગઈ હતી ઘોડા ગાડી ને ઊટ પર બેસવાની મજઈ ગઈ હતી
ઓહ હા આવો ફેમિલી સાથે પાછા ફરવા આવો એખાડ
મુલાકાત કરશું રૂબરૂ હું મજા આવશે
નહી નહી પાકો પાકો
બરાબર છે.
હમણાં હવે બસે તમે એનું એક વરષ પૂરું થયું છે, અમારો માસ્ટર ડિગ્રીનુ એક વર્ષ બાકી છે. હ તમારું એ બધું તો ક્લીયર થઈ ગયું તો પીએચડી એવું બધું થોડીક જાણકારી આપવું એટલે અમને ભી ખબર પડે
હ હા સરસ તમારું માસ્ટર ડિગ્રી પૂરું થઈ ગયું કે કરવાના?
નહી માસ્ટર ડિગ્રી હવે એક વર્ષ પૂરું થયું છે, એક વર્ષ બાકી છે, હવે
એક વરસ પૂરું થયું છે, ને બસ સરસ હવે માસ્ટર ડિગ્રી તો તમે કરી જ લેશો વાંધો ની આવે પણ એ બો સારું છે, તમે મા તટર દીગરી કરશોને એટલે તમારી આખી વેલ્યુ ચેનજ થઈ જશે હવે મા ડિગ્રી ની બહુ વેલ્યુ છે. એમાં થોડુંક તમારે મહેનત કરવાની રશે થોડુંક અંદર ધ્યાન આપવાનું રહેે બે કલાક ત્રણ કલાક થોડુંક સ્ટડી કરવાનું રહે
ઓકે ઓકે હ સર
પડે એના પર અભ્યાસ કરવાનો રે બસ સિમ્પલ છે તમા તો હોશિયાર છો એટલે તમે તો
ના ના આમ તો મેં સંસ્કૃત વિષય લીધો છે, બધું એમ એમાં
હા બરાબર છે.
હા હા.
હ આપડા હરેશભાઈ ડોક્ટર જેવા
નહી હવે પ્રોફેસરો ભી સારા છે, ભણાવવાનો ભી સારું છે પ્રોફેશનનું કોલેજમાં એટલે સમજાવવાનું આમ તેમ એટલે ઈશ્વર આવતો નથી બધા વિદ્યાર્થી બરોબર ભણશે ધ્યાન આપીને હા.
તમારું એક ડેડિકેશન હોય ને એટલે તમારી જો અંદરથી ઈચ્છા હોય એટલે તમે કરીશ તો કોઈ વોંદો નઈ આવે. તમે તો આટલું બિઝનેસ કરતા-કરતા સાથે ભણો છો એટલે બહું સારું કેવાય. આજના છોકરાઓ તો એટલું કરતા પણ નથી.
નહી હવે થોડુંક પાસ્ટ ટાઈમ જેવું થઈ જાય એટલે ઘરે બી ચાલી જાય ને આપડું ભણવાનું બી ચાલે એટલે બધું બરોબર ચાલીયા કરે ને રોટેશન.
હમ્મ બહું સરસ.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
આજ બધું વસ્તુ છે.
હા-હા તમે હમણાં આ બાજુ જ છો વલસાડ બાજુ.
વલસાડ જ છું હું તો.
ઓકે-ઓકે તમારું હમણાં કેવું ચાલે છે.
મારું સારું મારો બિઝનેસ ચાલે છે મારો આ એલજી એનએસ આપડે જે એક પ્રોજેક્ટ કરીએ છે એ પણ બહું સા સારું છે. આત્મનિર્ભર ભારત માટે આપડે કામ કરીએ છે કે ભાઈ લોકો તો પોતે અવેરનેસ થાય પોતાના પગ પર ઉભા થાય આત્મનિર્ભર ભારત એટલે આખું ભારતને આપડે સમૃદ્ધ બનવા માટેનું કામ કરીએ છે.
હા-હા.
આજે એવા વ્યક્તિ છે જેને અમુક વસ્તુ ખબર જ નથી નથી કે આ બધી ટેકનોલોજી શું છે તો એનું અમે નોલેજ આપીએ છે.
ઓકે-ઓકે.
ને આ બધી વસ્તુ એવી છે હા આ બધી વસ્તુ એવી છે કે આપડે ખાલી એમાં એક સ્ટેકિંગ પ્રોજેક્ટ છે એની અંદર આપડણે અમુક પોઈન્ટ સ્ટેક કરીએ તો આપડે એમાં દર છ-છ કલાકે ઈન્કમ ચાલુ થઇ જાય છે. ને એમાં કઈ કામ એટલું બધું કરવાનું રહેતું નથી. ટીમ ડેવલોપ કરવાની રહે છે અને ધીરે-ધીરે અંદર થોડું સ્ટડી કરવાનું હોય છે. સમજવાનું હોય છે કે શું છે વસ્તુ બસ ને બીજાને બતાવવાનું હોય છે તો બહુ સારી વસ્તુ છે અમા અમે છેલ્લા બે દોઢ બે દો દોઢ બે વર્ષથી કરીએ છે. છે કામ.
હા-હા.
તમારી સાઈડ બધા ઉમરગામ છે. સારી સારી બધી ટીમો મળે છે અમને ને એ લોકો સાથે મળીને અમે કામો
નહી નહી બરોબર હવે અમે બી એમાં જોઈન્ટ થવા માંગીએ તો આમ
બહું સારું છે એમાં તમે તમે અંદર થોડું વર્કઆઉટ કરો ને આમ તો તમે બધા હોશિયાર જ છો આવડી ગયું છે બધું પણ થોડું વર્કઆઉટ કરીને તમે થોડુંક કામ કરો તો બહુ સારું રહેશે. ને હવે હવે પોતાની બ્લોક ચેન આવી ગઈ છે બ્લોક ચેન ટેકનોલોજી શું છે આ બધા વિશે થોડુંક નોલેજ લઈ ને કામ કરતા રહેવાનું. ને આમાં શું અમુક લેવલ અચીવ કરી લેએ ને આપડે પછી વાંધ વાંધો નહી આવે સારી ઇન્કમ પણ મલે ને તમે સ્ટડી કરતા-કરતા કરી શકો. હ એવું છે.
હા એ તો સ્ટડી કરતા કરતા સાથે આપડો ઈન્કમ ચાલુ હોત તો ભણવામાં બી સારું પડે ને હમ
ગ્રોથ સારા છે આમાં હું ફૂલ ટાઈમ આમાં કામ કરું છું હું પોતે તો સોફ્ટવેર એન્જિનિયર છું પણ અંદર વધારે કામ કરું છું કારણ કે પ્રોજેક્ટ એવો છે ને કે મને કહી એનું મિકેનિઝમ બહુ સરસ બનાવ્યું છે એમાં આપણેે આપણા ડ્રીમ્સ પૂરા કરી એટલા માટે હું કરું છું ને લોકોને બતાવું છું તો કરે છે લોકો સારું કામ કરે છે એમાં
હા હા આપડે પાછળ ટીમ મેમ્બર બનાવીએ તો સારું બને છે
હા ટીમમાં શું છે કે આપડી નીચે જેટલી વધારે ટીમ હશે ને આપડે બધા એમાં સારું આપણને એવું રિટર્ન મળે છે
તો આ પ્રોજેક્ટમાં શું છે બધાને પ્રોફિટ છે તો બતાવમાં શું વાંધો પડ ને બરાબર ને જેટલા બી જેટલા બી હોય જેટલા બી માણસ હશે હા બીજા લોકો બી આપ કમાસે ક કરશે તો આપણને યાદ કરશે લાઈ આ લાઈફ ટાઈમ નો પ્રોજેક્ટ હોય તો આપડે એમાં મહેનત કરી લેવી પડે એક બે વર્ષ મહેનત કરવાની હોય એ બીજું તો આપણે પછી ઓટોમેટિક ઈન્કમ થતી થઈ જાય બિઝનેસ એને જ કેવાય તમે લોકો ભી બિઝનેસ તો કરો જ છે એટલે બિઝનેસ માઈન્ડસેટ હોય એટલે તમને વાંધો નહી આવે તમને લોકોને જે મારી બેી ટીમ છે તે સાડી ત્રણસો પ્લસ થઈ જવાની બરાબર આપડી નીચેની
બરોબર ટીમ મેમ્બર ને પાછળ બી મેમ્બરો કેટલા રાખવા કે એટલા જોઈન્ટ કરવા એ બધું તમને ખ્યાલ હશે
તે ટીમ મેમ્બરમાં કેવું હોય કે આપડી ડાયરેક્ટમાં ખાલી ત્રણ માણસ ની જરૂર પડે એમાં પછી ત્રણ માણસ આગળ કામ કરતા જાય હ એ લોકો ન મોટું ગ્રુપ બને એમ કરતા કરતા તમારી ટીમો મોટી થતી જાય ને તમારી એ લેવલ એચવ કરવાનો અ લેવલ એચીવ કરી શકો તમે
હા હા
આમાં વધારે કોઈ માણસ ની જરૂર નથી ત્રણ જ માણસ વ્યવસ્થિત હોય એ કામ કર હોય એ લોકો ને ટ કરવાનો આપડે બસ બીજું કઈ છેમ
બરોબર બરોબર
એને કેવાનું કે તું પણ આગળ કામ કર હ આલેવાલેી કરી શક ને એમાં આટલ બેનિફિટ છે આટલું આપડે સમજી ગયા તો ને સમજાવવાનું છે બીજું કઈ નથી પ્લાન પ્રેઝ પ્લસ તમે પોતાનું જે એજ્યુકેશન છે નોલેજ ને પ્લસ આમાં પોતે તમે કેટલું કરો છ જાતે તમે કરતા હોય તો તમે લોકોને
મને સા પતા
ઇન્ટરેસ્ટ હા ઇન્ટરેસ્ટની વસ્તુ છે હા તમને પેલા પોતાને તમે કર્યું હોય ને તમને કઈ પ્રોફિટ થ હોય તો તમે લોકોને કહી શકો
નહી નહી બરોબર બરોબર.
એટલે કરાય છે વાંધો નથી આત્મનિર્ભર ભારત માટે ન એક અભિયાન છે ને ડીસેન્ટ્રલાઈઝ પ્રોજેક્ટ છે. ઓલ ઓવર વર્લ્ડ માં ચાલે છે એવું કઈ નથી ઈન્ડિયામાં જ ચાલે બધે જ ચાલે છે. કરી શકાય બહ સરસ છે. આવી રીતે તમે આગળ વધી શકો.
હા હા.
હવે આપડે પોતાની બ્લોક ચેન પર આવી જશુ પછી આખું આ ત્રીસ જૂન સાત જૂન પછી આખું આપડું આ બધું એનું ખબર પડી જાય છે શું છે શ
બરોબર બરોબર.
હમ હમ.
તમારે કોઈ કોઈ
હ હવે એલજીસ નો જોઈન કરો એટલે હું તમને પાછી જાણકારી કરીશ હું બી ટીમ મેમ્બર તૈયાર કરી. હ.
ઓકે થેન્ક યુ ચાલો આવજો આવજો હા.
હા